અવરા અવાજ આવે?
અવાજ આવે
હા કેમ નતો લાગતો ફોન કે હું તને હામો ફોન કરતી હતી.
ફોન લાગતોતો પણ નેટવર્કની પ્રોબ્લેમ છે કે એ ઠીક એવું છે હું કામ કરુ અવાજ આવે?
અત્યારે ક્યાં ચડી?
ક્યાંય નથી ચડ્યા આ ઘેર જ છું અવાજ આવે તમને
બસ જો કપડા ધોઇ બેઠા તું
હુ એ કામકાજ કરીને અવાજ આવે?
આજ નો એ પુસ્તિ
હેં અવાજ આવે? હું આજે ધાબા પર ચડું છું નેટ નથી આવતું તમને અવાજ આવે અવાજ આવે છે કે અવાજ આવે મારો તમણે
એેટલે આવે તો ખબર
એમ
આમા ઘડીયે ઘડિયે પુછીસ ના કપામાં મેંલી એ હા
મિનીટ કપાય પણ અવાજ આવવો જોઈએને નેટવર્ક નો પ્રોબ્લેમ છે તે
હા હવે મને અવાજ સારો ધાબે કેમ ચડ્યો?
ધાબે નથ વરસાદ નથી હું અહીં બારી પાસે ઊભી
જેક્સા
અવાજ જ નહ આવતો, હા બોલો અવાજ ના આવતો
એટલે હાતો કવ ઘડીયે ઘડિયે બસમાં એ હા હવે. અવે ફાસ આવતો નઈ બનાય ખીર